હા.
હ ઓ તો શું છે ટોપિક
હમ તમે કો
શું ભવિષ્યમાં લગ્નની પરંપરા ઓછી થઈ જશે.
કદાચ તો થઈ જશે. લે છે એટલે અ બહુ બધા એમાં નહ થાય પણ અમુક અમુક છે બ એડવાન્સ વિચાર હોય અથવા મતલ કે એવું વિચારતા હોય એવું ફેમિલીમાં વિચારતા હોય તો થઈ જાય મે બી કેમ કે હવે લિવિંગને એવું બધું બ આવી ગયું છે મે બી આપડે ગુજરાતમાં તો એટલુંધું નહી ચાલતું પણ મોટી મોટી સિિતટી માં ચાલતું જ હોય. એના લીધે અમુ લોકોને એવું થાય કે લગ્ન નહી કરવું બદન જ થાય આમ તો કે લગન નહી કનું લગન કરી
બરાબર છેને કરતા એકલા રહીને વધારે ફાયદાકારક હોય શકે
એ જ નને પોતે પૈસા કમાવાના પોતે પૈસા ઉડાાવવાના કોઈને કોઈ એક્સપ્લેનેશન ના આપવાની મગજ મારી દે
કો બંધન બ તમે બધા સાથે લઈનેચર કર એકલા એક પોતાની મોજ કરી સકીએ છીએ
હમ.
બરાબર છે તો કયો ટોપિક કેવું જ કવ
હમ
ક્યારેક કોઈના ઘરે જઈને હું જાઉં છું કઈને એક કલાક બેઠા રહ્યા છો
હ એટલે એવું ઘણી વાર થઈ કોઈ વાતમાંથી વાત નીકળી દસવા ગયા હોય કોઈ મિત્ર હોય કે કોઈ માસી હોય કે કોઈ કોઈ રિલેટિવ ના ઘરે ગયા હોય. અને એમ ના વાતું વાતું ચોટી ગ એક કલાક કરતા પણ વધારે સમય ખબર ન પડે સરખી વાતું ચી તું ચાલતી હોય તો
મારે આવું કેવું આવવું થયું તું હ છ્ઠામાંથી તો મારા મમ્મી એક આન્ટીના ગ શું કીધું કઈ જમવાનું બનાવીને આપવાનું એવું મને મોકલાતા પણ મોકલી તી તો ત્યાં મેં ગઈ તો મમ્મી તુ કે પાછચ ના જેવ કઈ કીધું તું ખબર ને યાદ નઈં મને કમ્પ્લીટ તો મેં ત્યાં બેસવાની પાંચ દસ મિનિટ ની જગ્યાએં ત્રણ કલાક તો પછી મમ્મી એક આંટી દ થી કેવડાયું કે એમને કેજો કે ઘેરા આવે એમ. પછી મે ઘેર ગય તો મમ્મી તો એટલા ઓળ એટલા ખીજા માય પર ને પછી તને પીછ ને પીછ મારી. ટ. મે મને એ કીધું કે, આજ પછી એટલું બધું કોઈ ની કેરું રહેસાનું નહી ને જેટલું કામ હોય એટલું બ ટાઈમ ઘરે આવી જવાનું
અને પછી એમાં એવું થાય કે તમે કીધું એમ તમને મચાવી ગયો સામે વાળા વ્યક્તિ ને કંટારો આવતો ને ખબર ન હોય નનીકાળી ન શકે તમે જાાવ એમ તો કઈ રીતે એ લોકો કે
ના, એવું કઈ નતું. એ આંટી ને હું ઓળખું છું સારી રીતે એમને પણ મારી જોટે મજા આવે છે મ કોમેડી છું એટલે. કોમેડિયન જીવી જ છું. બધા હસાતી રહો
બરાબર છે.
તો બચ્ચે સ્કૂલ છે નેક્સ્ટ ટોપિક કે.
હ તમે બોલો કે હું બોલો?
હું બોલો દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ શું છે? સમય, વિશ્વાસ, કે જ્ઞાન?
મારા ખ્યાલથી, વિશ્વાસ છે. સમય પણ છે એક વાત. ખબર નહીં અવે. એઝ પર પર્સન
તમારા પર તમારા ઉપર શું ડીપેન્ડ. તમે રિલેટેડ. તમને શું લાગે છે?
જો મારા પેરેન્ટ્સ હોય તો, પેરેન્ટ્સ સાથે તો મારા સમય. બહુ મહત્વનો છે.
વિશ્વાસ તો મ કણ ક જન્મી તારથી દસે મને એવું લાગે છે. કે વિશ્વાસ તો મને ક મા બાપ પર એવું ના થાય કે, મને વિશ્વાસમાંવ થાય કે. મને કે વિશ્વાસ કરવો જોઈએ કે, ના કરવો જોઈએ. હું પછી હું વિત તીજું.
જ્ઞાન, જ્ઞાન નોલેજ.
એ માટે હું ઇમ્પોર્ટન્ટ છે. એમ એવું?
હા! ત્રણ માંથી કઈ કેમી વસ્તુ છે?
હમ હ ત્રણ ત્રણ જ પોતપોતાની જગ્યા બરાબર છે.
કે સમય જતા આપળ કશું કામ ના કરીએ. તો પછી કામ નાખ થઈ શકે બીજી વાર. એવું પણ હોય અમુક. કે હું ટાઈમ લેતા એક્ઝામ ના આપું, તો મારો આખું યર વેસ્ટ જતુ રહે. પછી વિશ્વાસ તો આવું. કોઈ ફ્રેન્ડસ પર હોય વિશ્વાસ. વિશ્વાસ ન તો મને નહીં ખબર આવે. એક વાર તૂટી જાય તો, બીજી વાર નામ મુકાય મારા થ તેવું છે. તો પેલા જે વિશ્વાસ ના મુકાય એ ઘટતી જતો. ને જ્ઞાન તો ઇમ્પોર્ટન્ટ છે જ. બધા જ્ઞા જ્ઞાની હોવા જ જોઈએ. પણ પછી એટલું બધુંું બોગનાર ના હોવું જોઈએ. કે પાગલ ગણવા લાગે.
બરાબર છે. તો સૌ પેલા એ કે જ્ઞાન મહત્વનું છે. કે જ્ઞાન એ છે તો. તમને સમય ની કદર થાય છે. જ્ઞાન જ નહીં હોય તો, ખબર જ નહી પડે. સમયની વેલ્યુ શું કામ હોવી જોઈએ. એટલે. જ્ઞાન અને પછી સમય અને વિશ્વાસ ત્રીજા નંબર પરાવ શકે. પ્રાયોરિટી કરીએ તો આપણે. શું બધા લોકોને સમાન પગાર મળવો જોઈએ?
એટલે, તમારે તમાર શું કેવું છે?
લે શું કામ ન હોવો જો? તમે શું કામ ના ક છ, એનું કારણ કઈ રીઝન?
એટલે, જો જે માણસ જે પ્રમાણે કામ કરે. મતલબ કીધું અ હવે કેવાય. બહુ ઓછું ભણતર ભણેલા હોય બરાબર, જે મજૂર વર્ગ હોય, તે લોકો કેટલું કામ કરે. તો એ લોકોને કેટલું ઓછું વેતન મળે, મને એવું લાગે. ને આજે લોકો બહુજ મોટા મુસ કે એ લોકો મગજ નું કામ કરતા હશે. કે ચાલો મગજ. આવું બધું કરવાનું હોય તેવું કરવાનું હોય મેનેજમેન્ટ કરવાનું હોય. તો એ લોકો નો પગાર કેટલો બધો હાય હોય. જયારે આ લોકો પણ એટલું તો કામ કરતા જ હોય ને તો એક વ ઈક્વલ હોય તોય સારું.. પણ એમાં એવું અ શું કેવાય. ડિસએડવાન્ટેજ એ છે કે આ તમારો અવાજ આવે છે કશો યાર બહુ જ.
એક એક હા બોલો ઓકે.
તમુ. ડિસએડવાન્ટેજ એવો હોય કે પછી કોઈને એવું થાય જ ના કે હું મોટું કામ કરું. બધા ને એ થ કે ચાલ આટલા ગામમાં તો મને પગાર સેમ જ મળરવાનો છે ને. એટલે પછી બહુ વધારે મહેનત કરવાની ઈચ્છા ના થરા કે પછી મોટવેટ એટલે ના થાય. જે છે એમાંથી સંતુષ્ટ મેળવી લે. પણ જે ઉઊંચા દર્જા ના કામ હોય તે ના થઈ શકે. કેમકે ત્યાં કોઈને પહોંચવાની ઈચ્છા જ ના હોય.
નહી તમે કીધું એ એમાં ગ્રોથ ને કોમ્પિટિશન તરીકે આગળ. ગ્રોથ નો થાય કંપની કોઈ કંપની આગળ વધારી હોય. તો એનો વધે અને પોતાની જાતને પણ એ સંતોષ તરીકે માનીને બધાનો પગાર તો એક જતો ક્યા આપે વધારે. શું મેળવવાના છે એ રીતે હરીફભાઈ નો થાય. એટલે એ રીતે હોય શકીએ. પગાર તો પોપતાની સ્કીલ છે એ કામ કરે છે એ પ્રમાણે અલગ અલગું હોવું જોઈએ.
હમ.
તો કયો ટોપિક અગાથ.
અને હો.
હમ.
મા ટોપિક નહી મારા પાસે હ.
તો કઈ વાંધ હું ક કે મ. શું માણસ પોતાની બધી યાદો કાઢી નાખે. શકે તો શું તો કરવું જોઈએ એમ. બધાની પોતાની એલે જે માણસ હોય ને બધી પોતાની જૂની યાદો રીમું કે ડિલીટ કરવી હોય. તો કરી શ કરી નાખતા હોય તો કરી નાખે ખરા.
એવું તો હ એવી એટલે હું એવું તમે એવું ક આગણ. કેવી શક્તિ હઉ છે એમ.
જૂની મેમરીસ છે. એ બધે બધી કાઢી નાખી હોય એક ટકી ડિલીટ કરી નાખી હોય તો તમે કરી નાખો ખરા. પોુત ક પોતે ભૂલી જઓ ને.
કરો. એવું એટલું તો હું ના કરું કેમ કે. ભૂતકાળમાં જેટલી ખરાબ યાદો છે એટલી સારી પણ યાદો છે ને. તો પછી હું ખરાબ હતા તો એ સારી બાબત થોડી ડડીલીટ કરી દઉં.
બરાબર છે થોડાકમ થ ઓલા માટે શું કામ બધ વસ્તુ ડિલીટ કરી નાખ એમાંથી. આપ કઈકને કંઈ શીખવા મળે.
મનેવું થાય કે બધી યાદ રિલેટ કરી દસો પછી. મને જે ભણતરમાંથી જે જ્ઞાન મળું એ બધું ડીલેટ થઈ જશે.
પછી એકડો ફરીથી ગૂઠવો પડશે.
ફરેથી પણ માસર કરરવું પડશે.
હેને
બરાબર છે, તો પછી
તમે હુ કરો તમે કરો
ના ન જ કરે બેઝિક વાત છે, કે આ ધંધો જ ન કરાય જો
એને તો કરી હ દ ભાઈ અમુક લોકોને આપણું તો પાસ એવું નહી પણ અમુક લોકો ન બહુ જ ખરાબ પાસ હોય એ એ લોકો ખરી પણ દે એ અમુક લોકોનું બારપ એટલું બધું હારું નાખય્યું હોય કા તો પછી એટલે આપડે તો હાર શધું છે.
એક એક સિચ્યુએશન ક્રિએટ થયું હોય તો આ એક કાઢી નાખે બરાબર છે
અમુક લોકો ઈચ્છા હો કે માર ભવિષ્ય એટલું સારું કે હું પાસ ની કશું વસ્તુ કે મારી ભૂલ ના યાદ રાખવું એમ
ખોટુ ભૂતકાળને યાદ કરવુ એની કરતા ભવિષ્યને
એમાં અમુક લોકોને એવું થાય મેં જોયું છે, કે એ લોકોને વસ્તુ ડિલેટ કરવી હોય પણ ડિલેટ હુ કેહેવાય ડિલેટ થઈ ભૂલવું હોય પણ એમ ભૂલી ના હકાય તેવા લોકો માટે ફ્યુચર ચાલે કે ડીલેટ થઈ જાય એવું એટલે આમ પોતાની પણ હોવું જોઈએ કે ના આ વસ્તુ ડિલેટ કરો છે, કદમ સાફ થઇ જાય કોમ્યુટર જેવુ મગજ હોઉ જોએ આપણુ
બરાબર પોતાની જાતે જેને યાદ રાખવ હોય તમાર ઉપર ડિપેન્ડ કરે તમારે તમારે જાતે અયા ભૂલવું હોય તો ભુલી પણ શકાય છે, થોડી એ પ્રેક્ટિસ જોઈએ એ પ્રમાણે
પણ કમ્પ્લેટ તો ના ભૂલી હકાઈ ને
કમ્પ્લીટ તો થોડ ઘણું તો યાદ તો રે જ પણ તમે એને રિપીટ જ યાદ જ ન કરો ને તો એ વસ્તુ કે યાદ જ ન હવે તમને કે કામમાં મન પોરવી જો
હમ. એટલે જો કસું વસ્તુ ને હાર બોલો
બોલો બોલો કશું વસ્તુ
એટલે કશું ભૂલવું હોય આપડે તો એટલું બીઝી રેવાનું કે વિચારવાનો ટાઈમ પણ ના મલે એટલા પેલા પેલા મા ખયાલથી તો આગળ નો ટોપિક
જો તમારે આખી દુનિયાનું એક પુસ્તક વાંચવાનું કેવું હોય તો કયું પસંદ કેશો?
હે.
સજેશન આપવાનું છે, કયુ પુસ્તક તમે આપવાનું કેશો?
મે તો ભગવદ્ ગીતા આપું
શુ કામ?
એટલે એમાં બધા બધા હોય કે છે, ને થોડીક વાંચેલી તેમાં તો મને પણ એવું લાગે કે આપડે જીવન કેવી રીતે જીવવું જોઈએ. તો એમાં ભગવદ ગીતામાં એવું લખેલું છે. કેવી રીતે જીવવું જોઈએ જીવન એટલે ભગદગીતા વાંચવી જોઈએ
બરાબર છે.
તમે કઈ પુસ્તક સજેસ્ટ કરો?
તમે કીધુ એમ ભગવત ગીતન ભગવત તા મા પાછી એવી અનોખી ખૂભી છે, કે એવું કે છે તમે ઓછા મુ સાત કે આઠ વાર વાંચો ને ત્યારે તમને ધીમે ધીમે સમજાવાની ખબર પડે અને એમાં જીવનનું પહેલાથી છેલ્લે હુધી બધે બધું નોલેજ એમાંને એમાં આપેલુ છે, સ્ટ ચર કીધેલું છે, કે આવું આવું આપે જિંદગીમાં કરવું જોઈએ આપણું લક્ષ્ય જોવું જોઈએ એ પ્રમાણે
હા એટલે મોક્ષમાં ભી એવું કે છે, કે બે રીતે કરી શકાય જ્ઞાન ઇન્દ્રિ ને કર્મ ઈન્દ્રિ કર્ કર્મયુગ ને જ્ઞાન યુગ એમ એટલે કર્મ એટલે આપડે જે આપણે જે સાધારણ મનુષ્યો જીવીએ છીએ એવી રીતે કે કર્મ કરીને હા. એમ કર્મ કરીને જીવાનું પેલું તો એક જ્ઞાન યોદ્ધમાં એવું હોય કે ડાયરેક્ટ ભગવાનની એકલી ભ એજ કરવાની
હ
એવું.
એટલે પરિવાર સાથે ની ડાયરેક તમે કીધું એમ ભક્ત જે સાધુ થઈ જાય એ પ્રમાણે સાધું બની જવાનું
હ.
બરાબર છે, તો પછી
હા
શું ટેકનોલોજી માણસોને નજીક લાવી રહી છે કે દૂર કરી રહી છે.
મારા ખ્યાલ થી દૂર કરી રહી છે.
હમ બરાબર છે મને એવું જ લાગે કેમ કે મોબાઈલ નહી આવતા. પણ એ જોવામે છે કે પેલા માણસો મળવા આવતા એ સમય અમુકનો ઘટતો જાય છેને અલગ અલગ સાા જાય છે. છાતા જાય છે.
હમ ન તો ઘરમાં બધા એકી હાથે બેઠા હોય પરંતુ એકી હાથે ના બેઠા હોય એવું છે કે બધા ક્યા બેઠા પણ બધા પોપના મોબાઈલ જ જોતા હોય બસ મને એવું અમકું થાય. ઘર માં હું બેઠી હોય એક કેવું કે જમવાના ટાઈમે જ ખાલી બધા સાથે જ બેહે. ને પછી એ થોડીક વાતચીત માં ત બેસે ખરા. પણ મને એવું થાય કે ના બધા ફોન લઈ ને એક જગ્યાએ મોક્યો ને પછી એું થાય કે બધા મા બેયા હોય ને મા વાતો કરો.
ના ઘણી વાર એવું થઈ જાય ને એ પ્રશ્ન જ છે આજની ઓળ કે એમ સમયમાં કે બધા પાછી સમય હોવા છતાં સમય નથી થતા પરિવારમાં મોબાઈલ લઈને બેસે છે. ના નથી બેઠ તા સરા બાર મિનિટ થઈ ગઈ છે.
હું કણ